તમે મને જે આરોગ્યની માહિતી આપી હેલ્ધી જમવાનું માહિતી આપી બહુ સરસ માહિતી હતી મને એના માટે ખૂબ જ તમારો આભાર આપણે પાછા મળ લીશ
હા આપણો કોલ હમણાં જ ચાલુ થયો છે નવો તો આપણે અત્યારે બીજા ટોપિક ઉપર વાત કન્ટિન્યુ કરી શકીએ
જી આ આ હર્મોનસ ને તમે જે વાત કરી કે શાકભાજી માં બી હોર્મોન્સ ના ઇન્જેકશનવા આપીને શાકને મોટા કરવામાં આવે છે દૂધ ગાઈને ભી હોર ના ઇન્જેક્શન આપીને એ દૂધ આપવામાં આવે છે જેના લીધે જે અત્યારે કિશોર વયની જે છોકરીઓ છે બાળકો છે કિશોર વયની જેને અલગ અલગ અ અલગ અલગ પ્રકારના તમને રોગો થતા હોય છે આજે તમે જોુઓ છો કે જે કિશોર વયના અ છોકરાઓ છે એ એટલા હાઈટ એમની નથી વધી રહી આજે એ હોર્મોન્સ ના ઇન્જેક્શન ના લીધે છોકરીઓ છે એ પીરિયડ્સમાં બેસવાનું એમનું બહુ જલ્દી થઈ ગયું છે આજે આઠ વર્ષ અને છોકરીઓ બી પીરિયડ્સ શરૂ થઈ ગયા છે અને મને તો અત્યારે બહુ જ દુઃખ થયું જાણીને કે એક છ વર્ષની છોકરી બી પીરિયડ્સ માં બેસે છે તો આ જે અનબેલેન્સ થઈ ગયું છે હોર્મોન્સનુંું જેના લીધે આપણી જે છોકરીઓ છે એને બિચારીઓને બહુ દુઃખ થઈ રહ્યું છે છોકરીઓ જે નોનવેજ ખાય છે એ લોકોને મરઘીઓને બી હોર્મોન્સના ઇન્જેક્શન આપીને ઈંડા દેવા માટે મજબૂર કરવામાં આવે છે તો આ બધું સાંભળીને મને બહુ દુઃખ થાય છે
હા તમારી જે વેદના છે એકદમ સાચી છે અને આ રીતે નાશ થવું જોઈએ પણ આજકાલ એમાં જાગૃતિનો પણ અભાવ છે અને લોકો પણ જે આવી રીતે પ્રોડ્યુસર્સ હોય છે જેમ કે મરઘીના કે પછી શાકભાજીના એ લોકો પણ પોતાનો જ ફાયદો જોતા હોય છે કે એમનું શાક મોટું દેખાય સારું દેખાય તો લોકો જલ્દી લે એક વાર તો મેં એવું પણ સાંભળ્યું છે એક કોઈ હતા અંકલ તો એ શું કરે કે બજારમાં જે થોડુંક ઓછું દેખાતું હોય એમ થોડુંક ઝાંખું દેખાતું હોય ને એવું શાકભાજી લઈને આવે ઘરે એકદમ ચમકદાર અને હેલ્ધી જેવું દેખાતું હોય ને એવું ના લઈ આવે તો એમના વાઈફ કાયમ કંટાળે કે કેમ આવું લાવો છો તો કે છે કે એ જે પેલું હોય ને એ હોર્મોન્સ વાળું હોય એમ તો આપણે આજે ખાઈએ ભલે આપણને દેખાવમાં એવું ના લાગે પણ એ આપણને હેલ્થ માટે ફાયદો કરે મારા એક સગા છે એ લોકો ભીંડા કરે છે સુરત બાજુ રહે છે તો એ લોકો ભીંડાની ઉપર એટલી બધી દવા છાંટતા હોય છે તો એમ કે છે કે અમે અમારે ખાવા માટે ભીંડા જુદા બનાવીએ અને એની અંદર દવા નથી છાંટતા તો આપણે જોવાની વસ્તુ એ છે કે જે પોતે ઉગાડવા વાળા છે એ લોકો પણ જે વસ્તુ ખાવા તૈયાર નથી પણ લોકો જે ખરીદવા જાય છે માર્કેટમાં એમને બધું સારું લીલું તાજું અને મોટું એવું જોઈતું હોય એટલા માટે પછી એ લોકો એ પણ ના છૂટકે પૈસાને કારણે આવું હોર્મોન્સ કે દવાઓ છાંટવી પડતી હોય છે શાકભાજીમાં ફળોમાં એમ એટલે અને અમુક વાર થોડી વેપારી વૃત્તિ હોય છે કે વધારે કમાઈ લેવાની વૃત્તિ હોય છે કે બીજાનું આરોગ્ય ગયું તેલ લેવા એટલા માટે પણ આ રીતના રોગો વધતા જાય છે પણ હવે અત્યારે એ બધી સિસ્ટમને ડામવા માટે ઓર્ગેનિક ખેતીનો પણ નવો એક સારો ટ્રેન્ડ ચાલુ થયો છે તમારા ધ્યાનમાં હશે જ
હા મેં ઓર્ગેનિક ખેતી વિશે અ માહિતી ઘણી મળેલી છે મને કે તમે એ ઓર્ગેનિક ખેતી ના કારણે જે આપણું જે કુદરતી ખાતર છે એના એ નાખીને જો બનાવવામાં આવે પરંતુ એ વસ્તુ તું શું છે કે લાંબો સમય સુધી ટકી નથી રહેતી એટલે લોકો એ વેચવાનું ને મેરવવાનું બહુ મુશ્કેલ પડી રહ્યું છે એટલે લોકો આવા જે હોર્મોન્સ તમે શાકભાજી માર્કેટમાં જશો તો એકદમ ફ્રેશ ફ્રેશ જ ા દેખાશે ઓલ સિઝનમાં પેલા એવું હતું કે હર સિઝનમાં અલગ અલગ શાક મળતું ફલાવર છે એ તમને ક્યારે પણ ગરમી ના ટાઈમે નહી દેખાતું એ તમને દિવાળી પછી જ દેખાતું અને આપણા આયુર્વેદમાં બી અ નિયમ છે કે હોળી પછી જ તમે રીંગણા ખાવાનું શરૂ કરો એને પેહેલા તમારે રીંગણા નહી ખાવાના અને દિવાળી હોળી હોળી આવે એટલે તમારે રીંગણા ખાવાનું બંધ કરી દેવાનું અને દિવાળી સુધી નહી ખાવાના એવો રૂલ છે કે દિવાળી જાય એના પછી તમારે રીંગણા ખાવાના એવી રીતના અ ફ્લાવર બી ખાવાનું એવી રીતના અલગ અલગ જે આપણા ચાર મહિના જે ચાતુર્માસ જે કહે છે એવા બી અમુક અમુક શાકભાજી ખાવાનું મનાય છે હિન્દુ ધર્મમાં. જૈન ધર્મમાં તો એ લોકો નથી જ ખાતા કોઈ બી શાકભાજી. પણ હિન્દુ ધર્મમાં બી આપ પાતી નથી, એના લીધે લોકો હર સિઝનમાં બધા શાક ખાતા હોય છે.
બરાબર છે અને એ જે હર સિઝનમાં દરેક વસ્તુ મળે છે, એના લીધે એનો ચામ પણ ઘટી જાય છે અને એ જે શાક છે એ એટલું ટેસ્ટી પણ નથી લાગતું અને ઉપરથી એ પોકેટ ફ્રેન્ડલી પણ નથી, કારણ કે સિઝન વગર ન છે એટલે આપણને મોંઘું પડે એટલે દરેક રીતે નુકસાનકારક છે એમ આ દર સિઝનમાં વસ્તુઓ જે મળતી હોય ખાલી એ દેખાવ પૂરતી છે કે, ભાઈ ફ્લાવર છે કે આ છે તે છે પણ એનો સ્વાદ એવો નથી જ આવતો જે સિઝનમાં હોય એવો આવે.
હા. એ પણ છે કે તમે એ સિઝન વગરના જયારે શાકભાજી ખાવ છો, તો તમને પિત્ત અને ગેસ જેવા રોગો થતા હોય છે, કેમકે એ એનો સ્વાદ બી નથી હોતોને તમે મજબૂરીમાં એ બધા ખાતા હો છો એ બધા શાક. તો એ બી અનહેલ્ધી વસ્તુ જેવું થઈ જાય છે. આપણે હેલ્ધ ખાવા જવા જવાતા હોવાથી અનહેેલ્ધ ખાઈ લેતા હોય છે.
બરાબર છે અને શાકભાજીને એ સિવાય આજકાલ જોઈએ તો જે અનાજ છે, ગ્રેન્સ ઉગાડે છે, એમાં એમાં પણ ઘણું બધું ખાતર નાખીને રાસાયણિક ખાતર ઈવન કેરી જે છે, કેરીમાં પણ એવું જ થાય છે લોકો પેલી કોલ્ટાર નાખ આખીને કેરી બનાવતા હોય છે અને પછી પોતાને ખાવા માટે ઓર્ગેનિક લાવે એવું છે, તો બધી જ જગ્યા આવું થઈ ગયું છે.
હા. આ આ એક હેલ્ધી ખાવાના માટે થઈને આપણે આપણે ખુબ પ્રયત્ન કરીને ખાવું જોઈએ. જો તમે આ શાકભાજી ધોઈને ખાવ એમ કે પેલા બી કેવાતું કે શાક ગરને ગારીને ખાવાનું તો એ સાત ઘરણા એટલે તમે જે બી શાકભાજી લાવો છો એને સરખા પાણીથી તમે સાફ કરો ક્લીન કરો, તો એની જે રાસાયણિક પ્રક્રિયા જે આપણે જે જીવજંતુ મારવા માટે જે દવાઓ નાખેલી હોય છે ઘણા એ હોર્મોન્સના તમે જે રાસાયણિક દવાઓ નાખી્યો છે, ઈની અસર ઓછી થતી હોય છે. આપણે એ એ કરી શકીએ છીએ અને આપણે જે ઋતુ પ્રમાણે જે વસ્તુ આપણે ખાવાની છે, એની માહિતી બી આપણે લઈને ખાઈ તો બી આપણા શરીરને બહુ ફાયદો થાય છે અને એવું કહેવામાં આવે છે જો તમે હેલ્ધી ખાવાની વાત થાય તો એવરી ડે જ તમે એકવીસ દિવસ સુધી મગ ફણગાવેલા ખાવ તો, તમારો શરીરમાં બહુ ફાયદો થાય છે, ચણા બી છે તમે એને બી પલાળીને ખાવ તો તમે એમ કહેવાય છે કે, શરીર તમારું ગોળા જેવું તાકાતવાન બને છે, તો શાકભાજીના ઓપ્શનમાં બી તમે કઠોર ઉપયોગ કરીને જો એને વ્યવસ્થિત રીતે ખાવામાં આવે તો એ બી બહુ સારી રીતે તમને ફાયદો આપી શકે છે, કઠોર પણ.
હા. હા.
બધા જે કઠોળ છે. એનો બી બહુ કું શરીરમાં પ્રોટીન્સ માટે બહુ સારો છે. આજકાલના વિટામિન ડી પ્રોટીનની કમીના લીધે ઘણા બધા રોગો થતા હોય છે.
હા. એ વાત સાચી કરી તમે કે, જે વિટામિન્સની કમીને લીધે રોગો થાય છે એ બધું આપણી લાઈફસ્ટ્ટાઈલ અને જે ખાવા પીવાની પદ્ધતિ છે, એનાથી જ ઘણું બધું તો આવી જતું હોય છે, પણ આપણે નકામી ગોળીઓ અને ઇન્જેક્શનો લેયા કરતા હોય છે બધા. જેમ કે આપણી જે કેરીની ગોટલી હોય છે, એ કેરીની ગોટલી સૂકવીને એનો મુખવાસ બનાવવામાં આવતો હતો પહેલાં. તો એ જે કેરીની ગોટલીના મુખવાસમાં ઘણું બધું બી ટ્વેલ મળ મળતું હોય છે, જે આજકાલ આપણે એમ જ ફેંકી દેતા હોય છે અને પછી બી વેલા ઇન્જેક્શન લેતા હોઈએ છીએ, એટલે આ રીતે આપણે સમજીને જેમ કે પછી, સૂર્યપ્રકાશમાં સવાર સાંજ બેસીએ તો આપણને વિટામિન ડીનો ડોઝ જે ડેલી છે એ મળી જ જવાનો છે, પણ આપણે એ બેસવું નથી અને પછી આપણે વિટામિન ડીના પેલા સેસે લેતા હોય કે ઈન્જેક્શન લેતા હોય એવું થાય છે.
આપ જે હમણાંની લાઈફ સાઈલ થઈ ગઈ છે, લોકોની જીવવા જીવન જીવવાની જે શ્રેણી છે એ શ્રેણી પ્રમાણે આપણું ટાઈમ કાઢવું આપણા પોતા માટે કે એ એ વ્યવસ્થિત ફૂડ ખાવાનું બહ મુશ્કેલ થઈ ગયું છે. લોકો સવારના જે આઠ વાગ્યા સુધીના જે ધૂપ લેવાનું હોય છે, તડકો લેવાનું હોય છે એ લેવા માટે ટાઈમ જ નથી કોઈ પાસે, કોઈને એ એ વસ્તુ સુધી પહોંચવા માટેનું તમે જો એવરી ડે દસ મિનિટ જો તડકામાં બેસો તો, તમારા શરીરની અંદર ઘણા બધા ડિસીસ ઓટોમેટિક બંધ થઈ જાય છે.
બરાબર છે સૂર્યપ્રકાશ તો ન નેચરલ હિલર છે એમ કહેવાય જ છે પહેલેથી કે ઘણા બધા રોગોનું મારણ છે સૂર્યપ્રકાશ અને તાજી હવા અને ચોખ્ખું પાણી, તો આજકાલ પાણી પણ ઘણું બધું પ્રદૂષિત થઈ રહ્યું છે, અને લોકો જાત જાતના પેલાં આરો એમ પણ કહેવાય છે ને કે આરો વોટરમાં જે બધું નીકળી જાય છે, પાણીનું સત્વ એના લીધે આપણને ઘૂંટણના દુખાવાને એવું થાય છે અને પછી આજકાલ કીગલ કીગન વોટર અને એવુ જુદા જુદા બધા ટાઈપના વોટર્સ આવ્યા છે, પણ એમાં કંઈ આપણે નેચરલ જે માટલામાં ગાળીને જે પીતા હતા પાણી એના જેવી તો મજા કોઈ જમાં જ નથી એવું મને લાગે છે.
હા. તમારી વાત સાંભળીને મને મારા પપ્પા ની વાત યાદ આવે છે. એ પેલા તો હું એક જ પાણી પીતો બાટલાનું પાણી હવે તો પાણીના બી એટલા બધા ઓપ્શન છે, અલ્કલાઈન વોટર આરો વોટર, તમે જેમ કીધું કારગીલ વોટર, એમ પછી એકવા વોટર, તો કે છે મારા પપ્પા કે છે કે હવે તો માટાનુંપાણી એક એક ઓપ્શન નથી, તમારી પાસે પાણીમાં બી ઘણા બધા ઓપ્શન આવી ગયા છે. સારું તમારી સાથે મને આ હેલ્ધ ફૂડની વાત કરીને બહુ સારું લાગ્યું આપણેે પાછા મળીશું.
હા. હા. ચોક્કસ. થેન્ક યુ.
ઓો આવજો